હલો
હલો
કેમ છો? મારો અવાજ આવી રહ્યો છે?
હા હ આવે છે ન હુ મજામાં છું તમે કેમ છો?
બસ મજામાં કઈ નહ આ તો. હમણાં જુનાળાનું વેકેશન પડ્યું આપણને કેટલી મજા આવતી હતી. અને અત્યારે પછી કોલેજ ચાલુ થઈ ગઈ એટલે ઘણો ભણવામાં બ કંટાળો આવા લાગ્યો છે.
હા સાચું કીધું તમે વેકેશન એટલે અભ્યાસ અથવા કામ માંથી મળતો આરામ નો સમય.
હા એ તો સાચી વાત કીધી તમે જીવનમાં આમ કામ જે એટલું જરૂરી છે એટલું જ જરૂરી આપણા જીવનમાં આરામ છે. વેકેશન એટલે આમ રજા નહી પરંતુ પોતાને ફરીથી જે ઉર્જાવાન બનાવવાનો નવા અનુભવ મેળવવાનો. પરિવાર સાથે એક સારો સમય પસાર કરવાનો એક અવસર છે.
હ સાચું ક્યું તમને આ સમય દરમિયાન આપણને શારીરિક અને માનસિક રીતે તાજગી અનુભવાવાની છે. વેકેશનમાં આપડે મજા કરવા માટે જ નથી પરંતુ નવી વસ્તુ શીખવા માટે. પરિવાર સાથે સમય પસાર. અને પોતાની પ્રતિભા વિકસવવા માટેનું ખૂબ મહત્ત્વ છે.
હા એ તો સાચી વાત કીધી અને વેકેશન એટલે આપડે આમ કહીએ કે આપણું જે રોજિંદા જીવનનું કામકાજ છે. અભ્યાસ જે આપડી જે જવાબદારીઓ છે. એમાંથી થોડાક સમય માટે આપણે વિરામ લઈને વિરામ લઈને. આરામ કરીએ મનોરંજન અનેને આત્મવિશ્વાસ માટે આપણો સમય ફાળવીએ. અને વેકેશન નો અર્થ એવો પણ નહી થતો કે આપણે ઘરે જઈને આખો દિવસ સુું રહીએ. કે માત્ર મોબાઈલ ચલાવ ચલાઈએ. તે જીવનમાં આમ સંતુલન લાવવા. સમય છે જો તમે વેકેશનમાં નવી નવી આવડતો શીખો. તો એ પણ આગળ જતા તમારા માટે એક સારી બાબત બની શકે છે.
હ અને વિદ્યાર્થીઓ માટે તો વેકેશન ખાસ મહત્વ ધરાવે છે. આખું વર્ષ તેઓ અભ્યાસ પરીક્ષા અને વિવિધ પ્રવૃત્તિઓ પછી તેલને થોડા આરામની જરૂર હોય છે. વકેશન તેમને ફરી નવી ઉર્જા સાથેતે અભ્યાસ શરૂ કરવામાં મદદ કરી છે.
હા એ તો સાચી વાત કીધી અને વેકેશનનું મહત્ત્વ ત મેમે કીધું એમ પણ ઘણું છે કે. શારીરિક અને માનસિક આપણને આરામ મળતો હોય છે એ સમય દરમિયાન. પછી આપણો જે તણાવ હોય છે એ પણ ઘણો ઓછો થતો હોય છે આપણામાં નવી ઉર્જા. જા અને ઉત્સાહ. નવો મળતો હોય છે પછી પરિવાર સાથે આપણે સમય પસાર કરવાનો આપણને મો. કો મળતો હોય છે. અને નવી જગ્યાઓ અને નવી સંસ્કૃતિઓ જાણવાનો પણ આપણને અવસર મળતો હોય છે એટલે. ઘણું બધું વેકેશન નું મહત્વ છે આપણા જીવનમાં
હમ અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન પ્રવાસે જાય છે. જાય છે તો તેઓ નવા શહેરોમાં ઐતિહાસિક સ્થળો. પર્વતો દરિયા અને કુદરતી સ્થળોની મુલાકાત લે છે. આ પ્રવાસોથી તેમને નવી માહિતી. મળે છે અને જીવન ના નવા અનુભવો પણ મળે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને નવી જગ્યા ની મુલાકાત લેવાથી એમનામાં જ્ઞાન અને અનુભવ બંને ન વધારો થતો જોવા મળતો. તો હોય છે. પ વેકેશનમાં આપડણે નવી કળા પણ શીખતા હોઈએી કે કોમ્પ્યુટર લઈ લો. સંગીત લઈ લો ચિત્રકલા લઈ લો રસોઈ લઈ લો. ભાષા લઈ લો અને જે. અ ખેતરનું કામ છે કે આપણે જે ઘરે બાગ બગીચા બનાવ્યા હોય એ કામ છે. તો એમાં મદદ મળતી હોય છે અને આપણે એમાં શીખી નવું શીખતા પણ હોઈએ છીએ.
હમ વાત તો તમારી હિસાબે છે પણ ઘણા વિદ્યાર્થીઓ તો વેકેશનમાં પણ. પુસ્તકો વાંચે છે ઓનલાઈન કોર્સ કરે છે. અથવા પોતાની હોબીને આગળ વધારે છે. આથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. અને ભવિષ્યમાં મદદ પણ મળે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને વેકેશનમાં સમયમાં તો સૌથી વધારે આપણે મહત્ત્વનું છે તો કે. પરિવાર સાથે નો સમય. આપણે કોઈ મામા મામીને ઘેર જતા હોઈએ તો આપડે. બધા એક સાથે મળીને રહે. હોય દાદા દાદી માતા પિતા અને ભાઈ બહેન સાથે આપણને સમય વિતાવાનો. ઘણો મોકો મળતો હોય છે અનેને આપણે. નવું શીખતા પણ હોઈએ છ છેએ એમની જોડે થી.
હ સાચું કહ્યું તમે કારણ કે આજકાલ તો ઘણા લોકો હોસ્ટેલમાં રહે છે. તો એ લોકોને એ લોકોને પોતાના પરિવાર જોડે રેવા બી નહ મળતું વધારે. તો વેકેશન નો સમય છે જારે. એ લોકો એ લોકો ના પરિવાર ઘરે સમય પસાર કરે છે. અને જે લોકો માતા પિતા જોડે રહેતા હોય છે પણ આજકાલના જે. વ્યસ્ત જીવનનો સમય છે તેમાં માતા પિતા અને બાળકો સાથે બેસવાનો સમય પણ ઓછો મળે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી ને વેકેશનમાં આપણે પ્રવાસ પણ ઘણા જતા જતા જતા હોઈએ છીએ. વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણીએ સ્થાનિક ખોરાક વિશે જાણીએ ઐતિહાસિક સ્થળો વિશે જાણીએ અને કુદરતનું જે મહત્વ છે એ પણ આપણે વેકેશનમાં પ્રવાસ કરીને જાણતા હોઈએ છીએ અને પ્રવાસ તો આમે કે શ્રેષ્ઠ શિક્ષક છે આપણને લખેલું કદાચ યાદ ના રહે પણ આપણી જે નજરે જોયેલું હોય આપણને વધુ સારી રીતે યાદ રહેતું હોય છે એટલે પ્રવાસ વેકેશન માં કરવાની મજા આવે છે.
હમ્મ સાચું કહ્યું પણ બધા જ વિદ્યાર્થીઓ વેકેશનમાં કરવા નથી જતા આપણે હ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે લોકો વેકેશન દરમિયાન પા ટાઈમ નોકરી કરે છે અથવા કોઈ ઇન્ટર્નશીપ પણ ચાલુ કરે છે એ લોકો. તેનાથી તેમને કામનો અનુભવ મળે છે. નવી કુશળતા વિકસે છે અને આવા નવા નવા અનુભવો એ લોકોને મળે છે.
હા એ તો ઘણી સાચી વાત કરી. અને એ વસ્તુ એમના આત્મવિશ્વાસમાં પણ વધારો કરતો હોય છે.
હમ્મ અને આજના સમયમાં બોલો
આપણે બીજું જોઈએ તો વેકેશનમાં આપણે આમ કુદરત સાથે પણ ઘણા સારા રીતે ગાઢ રીતે જોડાતા હોઈએ છે. કારણ કે એ વેકેશન દરમિયાન આપડે બગીચામાં ફરવું ખેતરમાં ફરવું પછી પર્વતો હોય આપડે આ ગામની આજુબાજુ કે આડ ક્યાંય રહેતા હોય તો ત્યાં જઈને ફરવાની પર્વતોની મુલાકાત લેવી પછી દરિયા કિનારો હોય તોયા દરિયા કિનારે આપણે આમ સમય પસાર કરવા જઈએ. પછી વૃક્ષો અને પક્ષીઓનું આપડણે નિરીક્ષણ પણ એ વખતે ઘણું કરતા હોઈએ છે. કે આપડે ક્યાંક ઉનાળાનો સમય છે તો ઉનાળાના સમયમાં આપણે ઝાડવા નીચે આંબાના ઝાડવા નીચે બેઠા હોઈએ તો ત્યાં જે પક્ષી બોલતું હોય તો એ પણ આપણે આમ સરળતાથી આનંદ સાંભળતા હોતા હોઈએ છેએ અને આનાથી એનાથી મનને આપણને શાંતિ પણ મળતી હોય છે. જેના લોકોના અવાજથી
હમ્મ સાચું કહ્યું તમે પરંતુ ઘણી વાર તો લો કેટલાક વિદ્યાર્થીઓ આખો વેકેશન મોબાઈલ, ટીવી હતી વીડીયો ગેમ્ જ પસાર કરી દે છે આ સમય નો ઉપયોગ કરતા નથી વધુ સ્ક્રીન ટાઈમથી સ્વાસ્થ્ય અને અભ્યાસ બંને પર ખરાબ અસર પડે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને વેકેશનમાં આપડણે સમય ન સદઉપયોગ પણ કરવો જોઈએ બને એટલો આમ સમય બચાવો અ ઉપયોગ કરવો જોઈએ બગાડવો ના જોઈએ. જેમ કે આપડણે સવારે ઉઠીએ તો આપડણે કસરત કરવી જોઈએ ના કે સીધો મોબાઈલ લઈને શું ચાલી રહ્યું છે ઇન્ટરનેટ પર એવું બધું લગ ના કરવું જોઈએ પછી સમય મળે તો પુસ્તકો વાંચવી જોઈએ નવી નવી પુસ્ત પુસ્તકો વાંચો તો એ તમારા જ્ઞાનમાં વધારો કરી શકતી હોય છે. પછી પરિવાર સાથે સમય બિતાવવો જોઈએ. પછી કોઈ રમત ગમત હોય તો એમાં ભાગ લેવો જોઈએ અને અ એ સમયે આપડે કબડ્ડી છે, ખોખો છે ક્રિકેટ છે એવી ઘણી બધી રમતો રમી શકીએ છીએ. પછી કઈક નવી નવી કળા શીખવી જોઈએ ડાન્સ લઈ લો, સિંગિંગ લઈ લો એવી બધી રમ નવી કળા શીખવી જોઈએ અને થોડો આરામ પણ આપણે એટલો કરવો પણ જોઈએ. એટલે આવી અ સમય બગાડ્યા કરતા મોબાઈલમાં આપણે સદઉપયોગ કરીએ. તે એ આપણા જીવન માટે પણ સારું રે અને આપણા માટે પણ સારું રે.
હું સેહેમત છું તમારી વાતે કે વેકેશનમાં આરામ જ જરૂરી છે પરંતુ વેકેશન મા. સમયનું આયોજન પણ એટલું જ જરૂરી છે. જો આપણે રોજ થોડો થોડો સમય અભ્યાસ કરી કરીએ કસરત વાચન અને મનોરંજન માટે. રાખીએ તો વેકેશન વધુ ઉપયોગી બની શકે.
હા એ તો તમે સાચી વાત કિધી. અને આજના સમયમાં વેકેશનમાં પણ આપણે ઘણી સમસ્યાઓ જોતા હોય કે કોઈ બાળક હોય તે લોકો વેકેશન દરમિયાન ખાલી ફોનમાં જ આખો દિવસ કાઢતા હોય ત. હોય છે સોશિયલ મીડિયામાં જ સમય બગાડતા હોય છે. એટલે એ લોકોની જીવનશૈલી આમ અનિયમિત થઈ ગઇ હોય છે એટલે આવી તેવું આપણે વેકેશનમાં ના કરવી જોઈએ કારણ કે એ આપડો વેકેશન બગાડે એવું કહી શકીએ.
હમ સાચું કયું તમે અને વેકેશનમાં દાદા દાદી અથવા ગામમાં રેતા સગા સંબંધીઓને મળવાનો આનંદ પણ અલગ જ હોય છે. બાળકો એ ગામડાનું જીવન ખેતી થી અને કુદરત વિશે જાણવાની તક મળે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. ને વેકેશનમાં તો આપણે જીવનને કેવી રીતે સંતુલનમાં રાખવું. પરિવારનું મહત્ત્વ સમજવું જોઈએ. સમયનું આ યોગ્ય રીતે આયોજન કેવી રીતે કરવું એ શીખવું જોઈએ. પછી નવા અનુભવો છે. એ મેળવવા જોઈએ અને સતત શીખતા રહેવું જોઈએ કારણ કે આધુનિક યુગમાં ક્યારેક ને ક્યારેક ક્યારેક નવી નવી ટેકનોલોજીઓ દરોજ ધાતી જ હોય છે એટલે એના કારણે આપણે જો સતત શીખતા રેશું તો એ આપણા માટે સારું રહેશે, અને આપણે આગળ જતા પણ એના કઈક વિચારી શકીશું, એને લઈને કરિયર માં
ના સાચું ક્યું તમે.
હા ને વેકેશન તો જીવનનો આમ એવો સમય છે. છે કે જે આપણને આરામ આનંદ અને આત્મવિશ્વાસની તક આપતું હોય છે. જો આપણે વેકેશનનો યોગ્ય ઉપયોગ કરીશું. તો તે માત્ર આમ યાદગાર જ નહીં પરંતુ જીવન બદલનારો અનુભવ પણ બની શકે છે.
હ હું પણ એજ માનું છું, અને વેકેશન ના જીવનમાં ખુશી નવી પ્રેરણા અને નવા અનુભવો લાવે છે, જો પણ તે ઓની. યોગ્ય ઉપયોગ કરીએ તો આપણા વ્યક્તિત્વ ના વિકાસ માં પણ મદદ તૃપ્પ બને છે.
હા એ તો તમે સાચી વાત કીધી વાંધો નહી સારું સારું ચલો. પછી વાત કરીશું આપડે હા.